ઓ
હા આવે છે આવાજ
હા અવાજ આવે છે.
હા કેમ છો તમે
મેં તો મજામાં છું તમે કેમ છો
અમે પણ મજા માં છે ખાવાય ગયું તમારું
હા અમારું તો થઈ ગયું અને છે ને આજે દાલ ભાત રોટલા અને શાક
હા બરાબર
આજે મારે આજે મને છે ને તમારી સાથે ફેશન ના વિષય ઉપર વિસ્તાર માં વાત કરવાની છે.
હા બોલો
આજકાલ આ નાના બાળકોને જોવું ને કે મોટા ને બધા લોકોમાં બહુ જ ફેશન નો રસ થઈ ગયો છે.
હા બરાબર ફેશન છે તો બધું છે એવું છે ને આજના ફેશન ના કપડા પહેરશું તો આપડે વળખશે લોકો એવું આજના સમયમાં જોવા મળે છે.
તમારી નજરમાં ફેશન શું છે.
મારી નજરમાં એમ બઉ ડિઝાઇનર એમ બહુ
તમે મારા માનો ને તો ફેશન એટલે કે સમય પ્રસંગ ઉમર શરીર રચના અને પોતાના સ્વભાવ પ્રમાણે કપડા દાગીના હેર થઈ ગયું પછી ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વ સંચેતન એક એક પ્રસ્તુત છે.
હા, બરાબર છે. બરાબર છે, તમારી વાત.
હમ, પોતાને ખુબ સુંદર રીતે સજાવવું.
હા.
ઘણા લોકો ફેશન નો અર્થ કેવલ મોંઘા કપડા મોંઘા કપડાં એજ સમજે છે.
અને બધાને જો વાળવું એ એવું જ છે, લોકો જોશે તો, અમને એમ હૃદયમાંથી
ફેશન.
કશું કામ નું નથી, મનમાં શક્તિ ભાવ એવો ભેદભાવ ના રાખવો જોઈએ આપડે.
વાત તો તમારી સાચી છે.
ફેશન કેવા? સુંદર કપડા પહેરવાનું ના. નામ નથી પણ. વ્યક્તિની પસંદ જીવનશૈલી, સંસ્કાર, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ સાથે પણ જોડાય છે. એવા કપડા જેને જેના થી પહેરવાથી. તેને પહેરવાથી પોતાને કોન્ફિડન્સ આવે.
હમ, નમનો નબળો માનસ સારા કપ કપડા ન પહેરી શકે, તો એને પણ કશું કોઈ કઈ બોલજો પેરે તો એને કઈ ગમણ એવું. કે મેં જ પહેર્યા, આવા કપડા ફેશન ડિઝઇનર ના. કોઈ નહી, ફેરી શકે મારા જેવું-એવું, એને ગમણ થાય. એટલે ક્યારે ન રાખવો, જોવો ઘમણ ભેદભાવ. જેવું છે, એવામાં સમાધાન રાખવું જોઈએ, આપણે ક્યારે પણ તો આ વ સુધી ચાલી રહેશે, આપડી પેઢીને તો.
હમ. સાચું છે તમારી વાત, કોઈ સાદો ડ્રેસ પણ હોય, એ યોગ્ય રીતે હા, તમારી વાત સાચી છે. યોગ્ય રીતે પહેરવામાં આવે. અને એનું મેચિંગ પ્રોસેસ. મેચિંગ એક્સેસરીઝ હોય ને, આત્મવિશ્વાસ આવે છે, એને પહેરવાથી પોતા-પોતે
હા, બરાબર છે. આજના શશ ફશન ડિઝાઇનર. નવા જીન્સ, પેન્ટન્ટ, નવી
હા.
શોર્ટ કુર્તી ન, હવે બધું નીકળે છે પહેરવા માટે, ગર્લ્સ બોઈસ માટે.
હમ.
જેમ કે પ્લાઝા. કુર્તી, ચોલીઓ એવી બધી નીકળે છે. અને આજના સમયમાં પણ છોકરા-છોકરી કેવા ફે છે. ફેશન ડિઝાયર ના નાના કપડા પહેરવા માટે જીદ કરે છે. છે માતા
હમ્મ. તમારી વાત એકદમ સાચી છે. કપડા કેટલા પણ મોંઘા હોય પણ એ એ-એ માણસને શરીરમાં ફિટિંગ ના ન હોય ને તો એ જરાક પણ હારું લાગતું નથી. કપડા સસ્તા હોય અને પોતે માણસને માણસ
જભ્ભો થાય પછી, એવો જ લેવો જોઈએ આપણે એને તો વધુ પડતો ઢીલો થાય અને પછી ફિટિંગ કરાવવા માટે પણ અલગ ના પૈસા ખર્ચવા પડે તો પછી એવું ના ચાલે. એજ લેવું જોઈએ આપડે. વધારે પડતું મોંઘો નો લેવો જોઈએ.
હા. મોંઘા કપડા ના ફિટિંગ સારું ના હોય તો પ્રસંગ પ્રમા પ્રમાણે એ વ્યક્તિને સૂટ પણ નથી થતો. અને તેનો પ્રભાવ ઓછ ઓછું થઈ જાય છે, હમ્મ.
બરાબર છે.
ફેશન ઇન્સાનના હમ્મ. જિંદગીમાં બહુત મહત્વપૂર્ણની વાત છે. કેમ કે આજ ના યુગમાં પહેલા પેલી નજર એ ઇન્સાનનો ડ્રેસિંગ સેન્સ એ કેવો દેખાય છે એનો ખૂબ ભાવ પડે છે. માણસ કેવી રીતે પહેરે છે, એની પર્સનાલિટી વિશે પહેલો પ્રભાવ બને છે.
હા, બરાબર.
જો કોઈ સ્વચ્છ, નીટ એન્ડ ક્લીન અને સુંદર રીતે પહેરો-પહેરો હોય તો એનાથી લોકો પ્રભાવિત થઈ જાય છે, અને એના જોડે અહ એમનો પ્રભાવ બળ બઢે છે.
હા બરાબર.
હમ્મ.
અને કલર મૂડ પર અસર પહોચેં એવો ડ્રેસ લેવો જોઈએ આપડે. નહીં તો પછી કેવો પન લઈ લેવો અને સૂટ નો કરતો હોય તો પછી
એ થોડુંક ઓછ હા. વાત તમારી એકદમ સાચી છે. આત્મવિશ્વાસ વધારે એવું કપડું લેવું જોઈએ. એમ નહીં કી આપડું આપડે એવા કપડાં પહેરા છે જેના લીધે આપણા આપણને જોઈને બધા માણસો આપણો મજાક ઉડાવે છે, કે આપડા ઉપર હસે છે. તો એનાથી આપણું આત્મવિશ્વાસ ઘટે છે. અને આપ પણે થોડું લો ફીલ થાય છે.
વધુ પડતા ગરમીમાં કોટન ના કપડા લેવા જોઈએ તો વધારે પડતી ગરમી ન લાગે. અને બ્લેક ડ્રેસ વધારે તડકામાં ન પહેરવો જોઈએ. તો ગરમી વધારે થાય. વાઈટ કલર નું કંઈ-કંઈ પન પહેરી લોવો.
હમ્મ. એવા કપડા આપણને આરામદાયક હોય છે.
હા.
એ આ જેમ કે તમે કીધું ગરમીમાં કોટન ના કપડા પહેરવું જોઈએ તો એ કપડા પહેરલા પહેરવાંથી આપડા મૂડ પણ ફ્રેશ રહે છે. આપડે વધારે ગરમી નહીં લાગે છે.
હમ્મ, બરાબર. અને ટ્રેન્ડિંગમાં જેવા કપ પડા ચાલતા હોય, શરૂ હોય તો તેવા કપડાઓ પણ લઈ શકે. તો ટ્રેન્ડિંગમાં
મારા પર સૂટ કરી શકે એવું તેવું બધું.
હમ્મ. અત્યારે તમે જોઈ શકો છો કે ફેશન ઇન્ડશ્રી આજે ખુબ મોટી બની ગઈ છે. કપડાં થઈ ગયા, ટેલરિંગ થઈ ગયું, એમ્બ્રોઇડરી જ્વેલરી, મેકઅપ, ફૂટબોક્ અહ ફૂટવેર, બેગ આ બધું બહું આગળ જ વધે છે.
હા, હા બરાબર. ને આજના વધારે પડતું ઉપયોગ મહેંઘા થઈ ગયા છે વસ્તુઓ.
વાત તમારી એકદમ સાચી છે.
મેં આજકાલ ના લગ્ન પ્રસંગમાં જોઈએ છે આપડે, બધી સ્ત્રીઓ શ શૃંગાર કરવા માટે પણ મેકઅપ ના ઘરે જાય છે.
હમ્મ. આજકાલ તમે જોઈ શકો છો એ બધા કોમ્બિનેશન પણ ખૂ
સોશિયલ મીડિયા પર સૌ બધું જોવા મળે છે આપડે.
હમ્મ. આજે કોમ્બિનેશન ખૂબ ચાલવામાં આવે છે, જેમકે તમે ટ્રેડિશનલ કુર્તી સાથે મોર્ડર્ન પેન્ટસ જોવો છો. સાડી સાથ થે બેલ્ટ વાળો બ્લાઉઝ, મોડર્ન કટ ગાઉન, અનાર કલી જોઈ લો, જેેકેટ સ્ટાઈવ લેંઘા આ બધું ફ્યુઝન ફેશન કહેવાય.
હા બધું ખરાબર છે તમારું.
હમ્મ. આજે યુવતીઓ ટ્રેડિશન લુક અને મોર્ડર્ન લુક
મેચિંગ પટ્ટો બધું અનુસાર ડ્રેસ પસંદ કરવો. બોડી ટાઈપ્સ અનુસાર ફિટિંગ રાખવી. ઓર્ડર ન કરવો.
હમ્મ. બધા ટ્રેડિશ ટ્રેડિશનલ, મોર્ડન આ બધું મિક્સ કરીને લોકો પહેરે છે.
હા બરાબર. વ્યક્તિને સુંદ રતા બણાવે, આત્મવિશ્વાસ વધારે. પ્રસંગ અનુસાર સાજ કરવાની કલા શીખવાડે. સંસ્કૃતિ અને આધ
હમ્મ.
ધુનિક વ્યવસાય અને રોજારી શીખવાડે છે. આજના સમયમાં આપણે
હમ્મ.
ફિડમ જરૂર વધારે. ચતા, જાડ, વી.
તમારી વાત સાચી છે ફેશન એવી હોવી જોઈએ જે સુંદરતા સાથે સાદગી, આરામ અને વ્યક્તિની પણ ચમકાવે. ચાલો આપડે
હા કરવાની રીત નથી પણ એક વ્યક્તિને આત્મવિશ્વાસ
હું